હલો.
હલો.
હેલો મિત્રો કેમ છો?
હલો હું મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું. આજે આપણેે ચોમાસા વિશે વિગત વાર વાત કરીએ. ચોમાસુ એટલે ઋતુ છે. જેની રાહ લગભગ દરેક વ્યક્તિ જોતા હોય છે. ઉનાળાની ભારે ગરમી પછી જયારે વરસાદનું પ્રથમ ટીપો જમીન પર પડે છે. ત્યારે જે સુગંધ આવે છે તે દરેકને ગમે છે.
સાચી વાત. પ્રથમ વરસાદ પાણી આખું વાતાવરણ બદલાઈ જાય છે. ગરમી ઓછી થઈ જાય છે, હવા ઠંડી થઈ જાય છે. અને દરેક જગ્યાએ ગદકીનો અનુભવ થાય છે.
ભારતમાં ચોમાસું ખુબ મહત્વનું છે. કારણ કે આપણો દેશ ખેતી પર આધારિત છે. લાખો ખેડૂતો સારા વરસાદની રાહ જોતા હોય છે.
હા. જો વરસાદ સમયસર આવે, તો ખેડૂતો સમયસર વાવણી કરી શકે છે. કપાસ, ડાંગર, મગફળી, મકાઈ. અને અન્ય ઘણા પાકને વરસાદની જરૂર પડે છે.
વરસાદમાં માત્ર ખેતી માટે જ નહી. પરંતુ પીવાના પાણી માટે પણ ખૂબ જરૂરી છે. ડેમ. તળાવ અને નદીઓ વરસાદના પાણીથી ભરાયા છે.
જો એક વરસ ઓછો વરસાદ પડે, તો પાણીની અછત સર્જાય છે. ઘણા વિસ્તારોમાં, પાણીના પીવાના પાણીની પણ સમસ્યા ઊભી થાય છે.
ચોમાસામાં કુદરત નું સૌંદર્ય પણ ખુબ વધી જાય છે. સુકાયેલા વૃક્ષો ફરી લીલાછમ બની જાય છે. પહાડો જંગલો બગીચાઓ, ખુબ સુંદર દેખાય છે.
ઘણા લોકો ચોમાસામાં પ્રવાસ કરવાનું પસંદ કરે છે. હિલ સ્ટેશન ધૂધ અને કુદરતી સ્થળોની મુલાકાત લેવાનું આયોજન કરે છે.
મને પણ વરસાદમાં હરિયાળી જોવી, ખૂબ ગમે છે. વરસાદ પછી નું સ્વસ્થ વાતાવરણ મને સૌ શાંતિ આપે છે.
બાળકો માટે ચોમાસું આનંદની ઋતુ છે. તેવ પ્રસાદમાં રમે છે. ગડરની હોડી તરાવે છે, અને મિત્રો સાથે મજાક કરે છે.
ચોમાસામાં ખાવાની મજા પણ અલગ જ હોય છે. કરમચા. ભજીયા, મકાઈ, વળ, અને ગરમ સૂપ ખાવાની, પણ મજા આવે છે.
પરંતુ, આ ઋતુમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું બહુબ જરૂરી છે. બહાનું અસ્વચ્છ, ખાવાનું ટાળવું જોઈએ.
હા વરસાદમાં પાણી ભરાઈ જવાથી. મચ્છરો વધી જાય છે, જેના કારણે ડેન્ગ્યુ મલેરિયા, અને ચિકન ગુનિયા જેવી બીમારી ફેલાઈ સકીકે છે.
તેથી ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તેનું ધ્યાન રાખવું જોઈએ. સ્વચ્છતા રાખવી, અને મચ્છરથી બચવાના ઉપાય કરવા જોઈએ.
વરસાદમાં બહાર જવું હોય તો છત્રી અથવા રેનકોટ. સાથે રાખવો જોઈએ. પીના કપડા લાંબા સમય સુધી પહેરવા ના જોઈએ.
રસ્તા પર પણ સાવચેતી રાખવી જોઈએ ભારે વરસાદમાં વાહન ધીમું ચલાવવું જોઈએ કારણ કે ર રસ્તા લપસણા બની જાય છે
ક્યારે ભારે વરસાદને કારણે પૂર આવે છે ઘણા લોકો ના ઘરોમાં પાણી ભરાઈ જાય છે અને મોટી મુશ્કેલીઓ ઊભી થાય છે
સરકાર અને બચાવ ટીમો આવી સ્થિતિમાં લોકોની મદદ કરે છે પરંતુ આપણે પણ સાવચેતી રાખવી જોઈએ અને જરૂરી સૂચનાઓનું પાલન કરવું જોઈએ
આજકાલ વરસાદનું પ્રમાણ પણ બદલાતું જોવા મળે છે ત્યાં ખુબ વરસાદ વધારે પડે છે તો કે કેટલીક જગ્યાએ ખુબ ઓછો વરસાદ જોવા મળે છે
હમ આ પાછળનું એક મોટું કારણ આબોહવા પરિવર્તન છે વૃક્ષોનું કાપવુ પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ પણ જવાબદાર છે
તેથી આપણે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ અને પર્યાવરણ નું રક્ષણ કરવું જોઈએ
વરસાદનું પાણી બચાવવું પણ જ ખૂબ જરૂરી છે રેઇન વોટર હારવેિસ્ટિંગ દ્વારા વરસાદના પાણીનો સારો ઉપયોગ કરી શકાય છે
જો દરેક ઘર અને શાળામાં વરસાદનું પાણી સંગ્રહ કરવામાં આવે તો ભવિષ્યમાં પાણીની અછત ઓછી થઈ શકે છે,
વિદ્યાર્થીઓએ પણ પાણી બચાવવા અંગે લોકોને જાગૃત કરવા જોઈએ,
ચોમાસું માત્ર આનંદની ઋતુ નથી પરંતુ જવાબદારીની ઋતુ પણ છે, આપણે કુદરતનો આનંદ માણવીને સાથે તેનું જતન પણ કરવું જોઈએ,
મને લાગે છે કે દરેક વ્યક્તિએ વરસાદનું મહત્ત્વ સમજવું જોઈએ, કારણકે, પાણી વગર જીવન શક્ય નથી.
એકદમ સાચું, પાણી બચાવવું એ પણ ભવિષ્ય માટેનું ખુબ સારું પગલું છે.
સાચી વાત વરસાદ આપણને માત્ર પાણીજ આપતો નથી પરંતુ જીવન જીવવા માટેની સૌથી મહત્ત્વની ભેટ આપે છે પાણી વગર માણસ પ્રાણી અને છોડમાંથી કોઈ પણ અસર અસ્તિત્વ શક્ય નથી
હા, એટલા માટે જ પાણીનો બગાડ ન કરવો જોઈએ. ઘણી વખત આપણેે નળ ખુલ્લા રાખીએ છીએ અથવા જરૂર કરતાં વધુ પાણી વાપરીએે છીએ, અને નાની- નાની ભૂલો ભવિષ્યમાંએ મોટી સમસ્યા બનીજ જવાની સંભાવના રહેલી છે.
આપણા ઘરમાં, પણ વરસાદનું પાણી એકત્ર કરવાની વ્યવસ્થા હોય, તો ઘણો ફાયદો થાય તે પાણીનો ઉપયોગ બગીચામાં સફાઈમાં અને અન્ય કામોમાં કરી શકાય.
શાળા અને કોલેજમાં પણ વિદ્યાર્થીઓને પાણી બચાવવા અંગે સમજ આપવી જોઈએ. જો નાની ઉંમર જ સારી આદતો વિકસે. તો આખા સમાજને ખુબ મોટો લાભ થઈ શકે છે.
ચોમાસામાં વૃક્ષો ઝડપથી વધે વધે છે, તેથી આ ઋતુ વૃક્ષારોપણ માટે સૌથી યોગ્ય સમય માનવામાં આવે છે.
એક વૃક્ષ માત્ર ઓક્સિજન જ નથી આપતું. પરંતુ વરસાદના પાણીનું સંતુલન જાળવવામાં પણ મદદ કરે છે. વધુ વૃક્ષ હશે, તો પર્યાવરણ પણ ખૂબ સ્વસ્થ રહેશે.
ઘણા લોકો વરસાદમાં ફોટોગ્રાફી કરવાનો પણ. શોખ રાખે છે. વરસાદ પછી દેખાતો, મેઘધનુષ્ય અને લીલાછમ. કુદરત ખરેખર અદ્ભુત લાગે છે.
હા, પરંતુ ફોટા પાડવાના. ઉત્સાહમાં જોખમી જગ્યાએ જવું જોઈએ નહીં. નદી, ધોધ. અથવા પાણી ભરાયેલા વિસ્તારમાં સાવચેતી રાખવી. ખુબ જ જરૂરી બની જાય છે.
ચોમાસામાં વીજળી પડવાની ઘટનાઓ પણ બને છે. આવી સ્થિતિમાં ખુલ્લા મેદાનમાં ઊભા રહેવુ કે, મોટા વૃક્ષ નીચે આશરો લેવો યોગ્ય નથી.
હા, હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવું જોઈએ. જો ભારે વરસાદની આગાહી હોય. તો બિનજરૂરી મુસાફરી ટાળવી જોઈએ.
મને એક વાત ગમે છે. કે વરસાદ લોકોને કુદરતની નજીક લાવે છે. લોકો પરિવાર સાથે સમય વિતાવે છે, ગરમ ચા. પીવે છે, અને વરસાદની મજા માણે છે.
તમારી સાથે વાત કરીને, મને ખુબ મજા આવી.